હલો તમને આવે છે, મારો વોઇસ હ હ આવે છે. હાલો.
હા બોલો
ત ત તમે ટોપિક બોલો છો કે હું બોલું?
હમ ઉ બોલું પેલા તમને?
હા હા બોલો
અ તમે કોઈકને ઝડપથી માફ કરો છો?
મેં એ અ શું કાર્ય કરે છે, એના પર ડિપેન્ડ કરે છે. એટલે કે જો એક એક વાર ભૂલ કરે કોઈ તો હું માફ કરી દઉં પછી એકને એક ભૂલ વારંવાર કરે તો પછી મને થોડુંક વાર લાગે માફ કરતાય માફ તો હું કરી દઉં પણ પછી અમુક વસ તું એવી હોય ને જે માફ કરવાનું મને ના હ મન પરથી ઉતરી જાય એવું થાય પછી એ લોકો હોયને હોય ત એલ ફરક ના પડે એમ તો જેમ બને તેમ સંબંધો બચાવી જ લેવા જોઈએ કારણ કે આખી જી હું કેવાય છેલ્લે મરતા હુંધીના હજુ તો કેટલું જીવન બાકી છે, આપણું તય લગીન જેમે તેમ સંબંધ તોડવા ના જોઈએ બચાવવા જોઈએ
હા હા બરાબર છે.
તમારું હું કેવું છે?
હા એ વરી કે લાઈફમાં સાચું ખોટું જો જોવા જઈએ છે, તો કેટલું બધું ખોટું હોય છે. એટલે કે માફ કરી દેવા જોઈએ. પણ મતલબ કે તમે કીધું એ જ કે એકવાર વ્યક્તિ મન પરથી ઉતરી જાય હા પછી તો એવું થાય કે મન પરથી વ્યક્તિ ઉઠી ગયો હોય પછી ગમે તેટલી ભૂલો કરે ને આપણે ટાઈમ એને માફ જ કરી દઈએ કે હા કઈ ની ચાલ છો છો છો એવું કરીને એને છોડી દેતા હોઈએ છે.
હા એવું
હા.
તમને અ ફૂલમાં કયું ફૂલ બો ગમે?
મને સ્કૂલમાં તો મોગરો બો ગમે મોગરો તો પેલુ તો એજ કે એની સુગંધ જ જબરદસ્ત હોય છે, એનાથી મન પ્રફુલિત બીજું કે એકદમ સફેર હોય છે, કોઈક ને કઈક ને રંગ નય કઈ નહી તો એ માટે મને ગમે છે, ના નો અમથો છોડ હોય ને એનામા મસ્ત ફૂલ લાગેલા હોય વેલ હોય છે, બીજું
સાચી વાત છે, મને હમણાં જોવા જઈએ પેલા એકદમ દેશી અ હુ કેવાય કઈક આ જ રોજ ખબર ની તે તે રોઝ તો મને ગમે છે, પણ હાથે તે મને કમળ પહેલા નંબર પર ગમે કેમ કે કમળ એક દમ અંદર એટલું મસ્ત દેખાય એની સુગંધ પણ સારી જ આવે છે, બો નહીં આવતી પણ થોડી થોડી આવે છે, એકદમ ધ્યાનથી જોવન તો પછી કમળને માથામાં લગાવીએ ને તો બો મસત આવે એના ફાયદા પણ હોય કે કમળ કાકડી થી આપણે અ બ ભગવાનને હો ચલાવી શકીએ એમ અંક કમર કાકલ નીકળે એવું બીજું કે રાષ્ટ્ર ફૂલ છે એટલે કમળ પણ મને ગમે પછી કમળ જ ખીલેલું ના હોય ને જયારે એમ હોય ને જો ખીલવાનું હોય એને કડીયા કહેવાય ને એ માથામાં નાખે ને તો પણ એ બહુ મસ્ત લાગે અને હમણાં વચ્ચે એવો ટ્રેન્ડ નીકળો તો કે માથામાં એક કરિયો નાખવાનો એક ટ્રેન્ડ નીકડો થો.
હા હા બરાબર છે.
હા. પછી તમને
જો હમ્મ. જો તમને પસંદગી મળે તો તમે ક્યાં રેશો રેવાની પસંદગી મળે તો.
મને તો મેં એક અ એમાં અલગ-અલગ છે કે જો મારે કામ કરવાનું હોય બહુ જ પૈસા હોય મારી પાસે. તો મે એક પહાડમાં જઈને એક જગ્યાએ હું શું કેવાય વેકેશન કરવા જતી રહું કે ડેલી કામ તો જો એવું તો પોસિબલ નહી કે એટલા બધા પૈસા સ કે હું ત્યાં જતી રહીશ. પણ ડેલી કામ માટે અહીંના શહેરમાં કે પછી ગામડામાં જઇ ઘર હોય તય. ને વેકેશન કરવા માટે મારી પાસે એક પહાડ પાસે ઘર હોવું જોઈએ એક નદી પાસે ઘર હોવું જોઈએ બે ઘર હોવા જોઈએ. તો મે તંયા પણ જય પણ મન થાય કે જયારે મારું મન બહ જ વ્યાકુલ હોય તો એ જગ્યાએ જઈને મારું મન શાંત કરું ત્યાં તો શાંત થી એ જગ્યાએ બેસુ.
હમ્મ હમ્મ બરાબર છે.
એવું એટલે કઈ પહાડી વિસ્તાર સાઈડ આબુ અંબાજીમાં કીધું હતું એવું આબુ હો મસ્ત જ છે. એટલે એમ હિલ સ્ટેશન જેવું.
હમ્મ.
તમે કંઈક ક્યાં જાઓ.
મેં પણ આવું જ મને તો જંગલ વિસ્તાર મતલબ કે પહાડોને એવું જ ગમે છે જો, મેં તો વિચારું કે મતલબ કે ફ્યુચરમાં પણ ગમે તે. અ કઈક કામ ના કરીય તો બસ એવી જ સ્થાન પર રહેવું છે. પણ એમાં રહેેવાનો કઈ પ્રોબ્લેમ નથી મ એવી શાળા જ ગમે છે. પણ જ્યારે ચોમાસું આવે છે ને સમય દરમિયાન એવા સ્થાન પર રહેવું બહુ અઘરું છે. તો અમુક વાર વિચાર આવે કે જો રવા તો જઈશું તો પછી સક્સેસ થશે કે નહી થાય.
હા, એટલે પણ એવું ચાલે ને કે એક એક ઘર રાખી લઈએ ત્યાં. ને પછી લાગે કે ચોમાસું આવું છે તો ત્યાંથી વય જ ને બીજા ઘરે જતું રહેવાય.
હા, મતલબ કેવું છે? પણ એમ કે જો ગમે તો જંગલ વિસ્તાર હોય મસ્ત પહાડો હોય જૂના વહેતા હોય. એ રીતનું મતલબ કે આપડે જે સપનામાં જોઈએ છે એવું એટલે જ મેં ફરવા પન જાઉ તો વધારે એવી જ જગ્યાએ જાઉ. કે જ્યાં હરિયાણી જ હોય ને મસ્ત સમુંદર હોય ને પાણી હોય
સાચી વાત છે. ચાલો તો આની પછી હું તમને એક પ્રશ્ન પૂછું કે તમને પહાડ વધારે ગમે કે પછી નદી?
અહ મને વધારે નધી ગમે. અને પાણી માં એવું બધા ગમે. અહ બસ આઉ જ મને મતલબ કે નદી સમુદ્ર જે હોય છે ત્યાં આગળ બેસીને મસ્ત મતલબ કે જે સુરજ આઠમે છે, ઉગે છે તે જોવાનું ગમે. ત્યાં જે પાણી વહેતું હોય એનો અવાજ મસ્ત ત્યાં સુકન મલે અત્યાર સુધી જો મેં ગય હોય તો સમુદ્ર ના કમસે કમ મેં પાંચ મિનિટ મારે પણ જઉં છું ફરવા કે ગમે તે છેલ્લે મને ટલાવું હોય ગમે તે હોય પાણી નો આવાઝ સાંભળી ને ત્યાં મસ્ત રહેેવાનું ગમે.
હા મને પણ એવું જ છે કે મને સમુદ્ર બહુ ગમે સમુદ્ર કને દરિયો કે પછી નદી કહેવાય ને તે તે એને જોઈને આપણને એવું થાય કે નીચે અંદર એવું તો હું હશે ત્યાં મને આપણને એવું લાગે કે તઈ ખેંચે છે. મને એવું લાગે પર્સનલી કે અંદર જીવો એવા હશે કે મારે જોવા છે બધા. પલો સ્કાય ડાઇવિંગ ને એવું કરે ને બધા કે પાણીમાં જઈને જોવે કે નીચે કયા કયા માછ લીઓ રે એવું મારે એકવાર કરવું છે એટલે મને નદી તો મને બહુ જ ગમે કે નદી પાસે બેહીને આપણે વિચારી શકીએ આરામ થી કોઈ હોય ના હોય તોય આપને એવું છે કે ના નદી હાથે છે આપણેેને સૂર્ય આથમે ત્યારે તો એકદમ મસ્ત ઉતર લાગે વાદરા એવા હોય તમ તારે
હમ્મ ત્યાં એકલા પણ બેઠા હોય તો પણ આપણ કઈ ના થાય અને એમ તો કહેવાય કે એકલા હોય તો સારું પણ એકલા હોય ને સાથે જો પાર્ટનર હોય સાથે તો મસ્ત મતલબ કે તમે જો જોવા જાવ તો મે હાલ સોમનાથ ગેલી. ત્યાં ઘર મેં કમસે કમ બે કલાક ખાલી સમુદ્ર મતલબ કે જે ડરિયો છે ત્યાં જ બે કલાક ખાલી કાર્યા છે. બસ ખાલી જોવામાં ત્યાં કોઈ એક્ટિવિટી પણ નહી. કે કોઈ ફોટોગ્રાફર હોય કે ખાવાનું હોય તો નહી ખાલી ત્યાં બેઠા બેઠા તો સુકૂન મસ્ત મળે છે ત્યા.
સાચી વાત છે તમારી.
ના ફોન વગર ની લાઈફ એટલે મસ્ત છે.
એટલે આપણે જ્યારે પણ મોબાઈલને છોડીને નેચર તરફ જ્યારે દોરીએ છીએ તો આપણને એમ સારું જ લાગે છે ને એક બાબતે જયારે આપ ફોન જીવન ફોન તો તારે આપડે બહુ હારા હતા ને સારી રીતે જીવન જીવતા હતા મારા ખ્યાલથી.
હા હા એજ ભઈ મતલબ કે એ સમય તો એને આવું જો ગુસ્સો થવો મતલબ કે કોઈ પાર્ટનર સાથે ઝઘડા થવા અને હવ જે જોઈએ છે કેસીસ બધા તો એ બધા કેસીસ પણ પેલા નતા કે આવુંટ ભરાતા મતલબ કે ભરાતા થાય ના નહી પણ અવુ એવું કવાય તો એક બીજાને જોઈ ને એ ઘર માડ્યો છે તો એનો બીજો અગયારયોગ કરીને એને ઘરવાન મારે છે. તો આવું બધું કિસ્સા પેલા જાણવા જ ના મળે તો કોઈ કરવા પણ રાજી ન હતું. મતલબ કે પોતાની દુનિયામાં બધા જિંદગી જીવતા ન હતા પૈસ સા છે નઇ અત્યાર તો બધા ને કેવું છે. કે કઈક જોવા મકવાનું પણ હોય તો એમાં એ લોકો પેલા જ બધું જાણી લે છોકરા વિશે. એ તો પછી પહેલાથી જ ના પાડેે પેલા તો જ આનતા હતા બધા. તો મોબાઈલ લાઈફ કરતા પેલા લાઈફ બહુ સારી હતી.
તમારી વાત સાચી છે તમને શું લાગે ઇન્ટરનેટ ના કયા કયા ફાયદા હોય ને કયા કયા ઘેરફાયદા હોય.
હ ઇન્ટરનેટ ના ફાયદા કે જો હાલની જનરેશન જોવા જઈએ આપણેે. તો ત્યાં ચેટ જીટીપી આવી ગયું છે, જીમીની આવી ગયું છે આ બધું તો એમાંથી આપણને કેટલાક જ પ્રશ્ન હોય કે આપણને કઈક મનુષ્ય ન આપી શકે. તો એ ચેટ જીટીપી અથવા મળી જાય છે અને ગેરફાયદા એટલા એ જોવા જઈએ તો એના ગેરયુઝ થાય છે કોઈકને બ્લેકમેલ કરવા કા તો કઈક ન કઇક ફોટો બનાવા. તો બંને છે પોઝિટિવ બી છે નેગેટિવ પણ છે પણ આ રીતના હે તમારે રીત ના.
મારી રીતે જો ઇન્ટરનેટથી આપણે ફાયદા એવું જોવા જઈએ. તો અમને તો ઇન્ટરનેટ થી બધું જ થઈ શકે જેમ કે ઘરે બેઠા બેઠા કામ થઈ શકે. પછી આપણે ઇન્ટરનેટ થી આપણે પૈસા પણ આપી શકીએ ઈ-બેન્કિંગ થી. પછી ઇન્ટરનેટ થી આપણે ભણે ભણી પણ શકીએ હમણાં. પછી ઇન્ટરનેટ થી આપણે શેર માર્કેટિંગ વિશે પણ નોલેજ મત કેવું કે પહેલા શેર માર્કેટમાં જાતે જઈને શેર આપવા પડતા હતા. અવે તો નોંધણી કરાવવી પડતી હતી તો એવું ઇન્ટરનેટ સ સંભવ છે પછી ઇન્ટરનેટ થી આપણે સંબંધીઓ અહીંથી કે બહારના દેશ માં આપણે વાત કરી શકીએ કોલિંગ કરી શકીએ વિડીિયો કોલિંગ કરી શકીએ જો આપણે લોંગ ડિસ્ટન્સ હોય ફ્રેન્ડશિપ કે પછી. કે આપણા સંબંધીઓને વાત કરી શકીએ અને ગેરફાયદા એવું કે આપણે હવે. યુથ ના જનરેશન. પ્રમાણે નાના નાના બાળકોને પણ હવે એક એક વર્ષ ના બાળક ના થયા ત્યાં સુધી એ લોકોને ફોન આપી દે તો એના યુ અલ્ટ્રાર એટલે આપણે આંખની પર શું કેવાય ખરાબ નુકસાન કરે કે કેટલાક નાના નાના બાળકને ચશ્મા આવી જાય છે, પછી એના લીધે ખોરાક પણ નહીં ડાયજેસ્ટ ટેવ સાયન્ટિફિક રીતે એવું કહેવામાં આવે છે કે ખોરાક નહી ડાયજેસ્ટ થતો. તો એ બાબત હોય આપણને જો નશો થઈ જાય કે પછી એડિક્ટેડ થઈ જાય આપણે ઇન્ટરનેટ થી. ને સતર ઇં. ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર આપણે સ્ક્રોલિંગ જ કર્યા કરીએ એનાથી આપણે પોતાનું મહત્વનું કામ છોડીને. એ આપણે મહત્વ વધારવાવામાં છેએ. એટલે એના ગેરફાયદા પણ આવા છે, એટલે બંને પોતપોતાની જગ્યા બધું બરાબર છે, જેટલૂ આપડે માપનું વાપરીએ એટલૂ આપણે માટે હારુ ને જેટ એટલું એનું યુઝ જેટલું કરીએ તો પૈસા મતલબ કે ફોનથી પૈસા કમાઈએ તો આપને ફાયદાકારક પણ રે એટલે જરૂરી યુઝ કરવાનો બિનજરૂરી ઓછો કરવાનો
હા મતલબ કે એવું જ છે મતલબ કે જો ઓનલાઈન ને ઓફલાઈન બધું બધું મતલબ કે અલગ અલગ હોય છે. ઓફલાઈન અમુક ના વિચાર અલગ હોય છે ઓનલાઈન ના અમુક વિચાર અલગ હોય છે. આમાં કેવું કે ચેટ જીટીપી અથવા તો કઈક પણ બીજીું કોઈક એપ્લિકેશન થકી જો આપડે બધું જાણ હોય છે પણ અમુક અનુભવ એવા છે. કે ભલે ને છેજથી બી ગમે તેટલું જ જ્ઞાન આપી શકે પણ આપણને જે ઘડા આપણા ઘરના જે મતલબ કે હોય છે. એ લોકો એ જે ઈતિહાસ ને લઈને હોય, એ સમાજ ને લઈને હોય ને એ જે જ્ઞાન આપે છેને. એ ચેટમાં આપણે સર્ચ કરવા છતાય આપણે મેળવી નહી, શકતા
હા એટલે એમ એવું તમારી વાત સાચી જ છે કે, છે, જબીટી આપણને જે આપણા બાને દાદા લોકો જે ઘડા આપણને જે ભાવાત્મક સ્પર્શ આપે છે, એવું ચે જીપીટી ભાવના તો આપણે અંદર ના જ નાખી શકી પરંતુ એ બધી જ બધી વાતોનો જવાબ આપી તે એ એની સારી બાબત છે, પણ એ પોતાને ભાવના તો ના જ કરી શકે કે આપણે ચીપડી સાથે પ્રેમ ના કરી શકીએ, વલ ના કરી શકીએ કે આપણે
હા એમાં જ આપડા ઘર ઘરના પણ કેવું ઘર પણના મતબ કે જે દાદા બાા છે, આપણને વાત કે છે મતલબ કે સારી છે કે મતલ કે ચેજ ર જે આપણને કે છે. કે આ તમારા માટે આ સારું છે, તો એજ રીતના જો આપણા ઘરના પણ ઘરડા બાર લોકો છે, આપણને કે શ બે તાર તારા માટે સારું છે પણ એ સમયે એ લોકો આપણને ભાર કરતા હોય છે. આપે માથે હાર ફેરવતા હોય. અથવા તેને લગતું કઈક કેતા હોય તો એ બધું સ્પર્ષ છે, આ એ અનુભવતા આપણે ફોન નથી.
સાચી વાત છે સમય વાળ એકદમ સાચી છે, કે આપણને ફોન થકી ના મળી જાય કે આપણને સ્પોર્ટ્સ એ પ્રેમ એ ભાવના એ એ ફોન આપણને ના આપી શકે કોઈ પણ દિવસ ક હોય એક
પુરી થાય છે.
ચાલો ચાલો તો મૂકીએ આપડે